હા
જય શ્રી કૃષ્ણ કેમ છો
બસ મજામાં તમે કેમ છો
હું પણ એકદમ મજામાં છું ઘરમાં બધા કેમ છે
બસ બધા મજામાં આ બાળકો જોુઓ ને સવાર થી લઈને સાંજ સુધી બસ ફોન ફોન ફોન જ લઈને બેઠા રહે છે
આજકાલ તો આવું જ છે બધાના ઘરમાં જુઓ ત્યાં બધા બાળકો ફોનમાં જ ઘુસેલા હોય છે ફોન જ જોતા હોય છે હ સોશિયલ મીડિયા હા એજ ને વેકેશનમાં સ સોસીયલ મીડિયા આવું બને આવું છે કે ભાઈ એક વાર ફોન હાથ માં લીધું કે પછી સ્ક્રોલ કરતા રહો કરતા રહો ટાઈમ ક્યાં પૂરું થાય ખબર જ ના પડે
હા સાચી વાત હા છોકરાઓ લઈ ને બેઠ છોકરાઓ લઈને બેસે ને બસ ટાઈમ ક્યાં જાય ખબર જ નથી પડતી
હા એજ ને છોકરાઓને આવું કે ભાઈ આખો દિવસ બંધ ફ ફોનમાં રે કોઈક તો ગેમ રમતા હોય છે પછી કોઈક આ સોશિયલ મીડિયા પર વાતો કરે પછી કોઈક આવું છે કે રીલ રીલ સ્ક્રોલ કરે ને કોઈક રીલ બનાવે આવામાં બીજી બીજી છે બધાની લાઈફ આવી જ થઈ ગઈ છે
હા સોશિયલ મીડિયા તો આવું પાર્ટ બની ગયું છે આપણી લાાઈફનું એક કે એના એના વગર તો ચાલે જ નહીં બધા ફેસ્ટિવલ અને બધું કઈ બી આવે બધા સોશિયલ મીડિયા પર અપડેટ બી એટલા રહે છે ને લોકો તો ના લાભ ભ એમ નુકસાન ભી છે બંને છે.
હા હા આ એ તો બરાબર. કીધું તમને નહી ગુડ સાઈડ પણ છે ને એ ખરાબ સાઈડ પણ છે આમાં આવું છે કે ગુડ સાાઈડ આવી રીતે કે ભ લોકોથી સંપર્ક કરવામાં સરળ બની જાય છે હવે આવું થઈ ગયું કે સોશિયલ મીડિયા થી આપણના દૂર પરિવારમાં કોઈ પણ સદસ્ય રેતો એનાથી ઘરે આપણને વાત કરી શકીએ છેએ એનાથી જોડાઈ શકીએ છે આપણને ખબર પડી જાય છે કે લોકો શું કરે છે શું છે આવું બધું આપણને જોવા મળે છે.
હા સાચી વાત પણ જો એના બેડ થિંગ બી છે કે ભાઈ હવે આપણે નાનું આમથું કોઈ બી કઈ વસ્તુ પણ લાવએ ને તો આપણે તરત શો ઓફ થઈ ગયું છે બહ કે તરત સોશિયલ મીડિયા પર નાખીએ એટલે એનાથી જેલેસી બી થાય... એનાથી કોઈ નજર નજર બી લાગે અને બધાને ખબર બી પડે છે કે આ આમના પાસે આ વસ્તુ છે ને આ નથી સોશિયલ મીડિયા નો આ બેડ થિંગ બી છે. કેમ
હા એ તો એકદમ બરાબર વાત કીધી તમે ક્યાંની આ બેડ સાઈડ છે કે ભાઈ હા
આપણે ક્યાંય ફર ફરવા જઈએ તો આપણને એ લોકેશનને એ બધું નહી શેર કરવું જોઈએ એનીસા એના લીધે કેટલા હાદસાઓ બી થઈ જાય છે કે લોકો લોકોને ખબર પડે છે પાછળથી ચોરને ખબર પડે કે આ લોકો બહાર ફરવા ગયા બધાને ખબર પડે નહી અંદર અંદરના જ માણસ તો એવા હોય કે અહ ઇન્ફોર્મેશન લીક કરતા હોય.
હા એ તો છે જ આ એય ના આ અંદરના જ માણસો આવા હોય છે કે એ લોકો ખબર આપી દે ને પછી આ ચોરી પછી છે આ બધું કેટલું બધું થાય છે કે ઘરના જ લોકો પછી આજુબાજુના આવા જ કોઈ હોય છે કે જે ચોરી કરતા હોય છે. તો એન એ લોકોને ઇન્ફોર્મેશન મળે છે કે ઘરે નથી
હા અને આપણે ક્યાંક બહાર એવી જેવા જગ્યા લોકેશન બી આપણે શેર કરીએ છી તો એ લોકેશનનો બી ફરક પડે છે લોકો કોઈ આપણનો આમ અ પીછો કરતો હોય કાં તો કઈ બધી બધી જગ્યા આપણને સોશિયલ મીડિયા શોફ નહી કરવું જોઈએ કોઈક ચીજ આપણે થોડું પ્રઇવેટ બી રાખવું જોઈએ. અ આ બહુ જ મતલબ દેખાવો બહુ થઈ ગયું છે એને જોઈને એવું કરવાનું એને જોઈને એવું કરવાનું આનાથી ખર્ચો પણ વધારે વદી વધી ગયો છે પેલા લોકો આટલું બધું નહોતું શોફ કરતા હવે તો જો લગન ગાળામાં બી બધ બધી અ રસમને એટલું બઢાઈ ચઢાઈને પ્રેઝન્ટ કરે છે આ બધું સોશિયલ મીડિયાનું જ ક્રેઝ છે.
હા એ તો એકદમ બરાબર વાત કીધી તમે કે આજકાલ આ સોશિયલ મીડિયાને લીધે લોકો કેટલું શો ઓફ કરતા થઈ ગયા છે કે એ લોકો શો ઓફ કરવા માટે કેટલું ખર્ચું કરી દે છે કે કેટલા ખર્ચા વધી ગયા છે એ લોકોના તો આ આવે એવુ કે લોક કોને બતાવવા માટે લોકો ખ ખર્ચો કરી રહ્યા છે પોતાના માટે નહી કર ન મળે લોકોને બતાવા માટે કે આ મારી પાસે આવું છે કે આવુ આવી વસ્તુ છે એ લોકો જોઈએ પછી લોકોને જોવાડા માટે માણસો આવા ખર્ચા કરતા હોય છે.
હા ડેસ્ટિનેશન વેડિંગ અને શું શું બધું એમાં બી કેટલું બધું હવે પહેલા હતી બધી આ બધી રીતો પેલા બી લગ્નગાળામાં હોત હ તી એવું ની કે નહી નથી પણ આટ આટલું બધું શો ઓફ નતો હવે તો જો પહેલા પહેલા શાદી કરવાના પહેલા કેક કાટે પછી કેક કાટે બસ આવા બધા સોશિયલ મીડિયા જોઈને બધું આ બધા નવા નવા રિવાજો આવી ગયા આવી ગ્યા એમ
હા અહ અ મણાં તો કેટલા બધા રિવાજો કેટલા બધા ડેસ્ટિનેશન વેડિંગને કેટલા રિવાજો વધી ગયા છે હવે તો આમ થાય કે ભાઈ કેટલો શો ઓફ થઈ ગયો છે કે આમ જો એ એટલયો એટલો પણ શો ઓફ ન હોવા જોઈએ મને તો ની પસંદ આવ એટલો બધો શો ઓફ
હા સાચી વાત અને સીધો સરળ જીવન જેત એટલું સીધું અને સરળ જીવન હોય ને એટલું માણસો માટે અ રહેવાનું સારું થઈ જાય છે પણ જેટલું જટિલ આ બધું આપણા આપણે પોતાના માટે જ જટિલ બનાવીએ છે આટલી બધી અ આ એક્ટિવિટીઝ રાખીને એવી રીતે રાખીને જો શો ઓફ કરવાનું રાખીને એ બધું આપડે જ આપણું જીવન થોડું વધારે જટિલ બનાવીએ આના લીધે
હા એ આપણે જ આપણના જીવનને આ એવું કરી નાખીએ છેએ તો એ તો આપણના પર છે કે આપણને આપણનું જીવન કેવું રાખવું જોઈએ સિમ્પલ જીવન જીવીએ ને એ જ બેસ્ટ છે કે હા કોઈક દિવસ આપણને કંઈક મજા કરવા જોઈએ. એન્જોયમેન્ટ હોવું જોઈએ પણ આઠ એટલું બધું શો ઓફ એ પણ જરૂરી નથી આટલું શો ઓફ સારી વાત નથી એ એના લીધે આપણને બહુ નુકસાન થાય ને ને એના લીધે આમ થાય છે કે એ પૈસા પણ વેસ્ટ થઈ જાય છે અને એ પૈસા વેસ્ટ કરતા કરવા કરતા કંઈક ઉપયોગમાં આપણે યુઝ કરીએ તો આપણને બહુ ફાયદો થશે.
હા સાચી વાત અને માણસોને જોવો ને એકબીજાની જો દેખ પરખ એને એવું આટલું કર્યું તો હું આનાથી વધારે કરું. આમ આવી હોડ લાગી ગઈ હોયને સોશિયલ મીડિયા ઉપર ઉપ એવું
હા હા એ તો છે જ માણસોને આવું થઈ ગય કે ભાઈ એ કરે છે તો હું એના કરતા વધારે કરીશ એને બતાવવા માટે એ પોતાનો ખર્ચ મતલબ જેટલો એનો હશે નહી ને બેલેન્સ એનાથી વધારે એ કરશે કે એ લોકોને બતાવવા માટે તો એ સારી વાત નથી કે લોકો કોને બતાવવા માટે આપણે કેમ કઈક કરવાનું.
હા સાચી વાત જે આપણને કમ્ફર્ટેબલ થાય બધા માણસો દેખો ભક્તિ આમ તો સાચી આમ તો એને સોશિયલ મીડિયાના સારા એ બી છે ઇફેક્ટ બી છે હવે માણસો પહેલા એટલા ભક્તિ પ્રત્યે આટલા સજગ નતા પણ જયારે થી સોશિયલ મીડિયા થી જોડાયા છે એના ભક્તિ પ્ર્યે બી વધારે સજગ થઈ ગયા છે. તો આ નેગેટિવ થિંગ તો બે સારા થીંક બી છે એના એના પોઝિટિવ થિંગ બી છે એમ
હા હા એ તો બરાબર કીધું તમે કે એના પોઝિટિવ પોઈન્ટસ પણ બહુ બધા છે નેગેટિવ સાથે સાથે પોઝિટિવ પોઈન્ટસ પણ છે કે કેટલો બધા નોલેજ મળે પછી આપણને ભક્તિભાવમાં કેટલા આપણને ભક્તિભાવ બમાં કેટલું જ્ઞાન મળે છે કેટલા મતલબ કેટલી બધી ચીજો આપણને જાણવા મળે છે પછી આપણના વ્યવસ વ્યવસાય માટે પણ બહુ ઉપયોગી છે કે લોકો બિઝનેસ કરી શકીએ છે.
હા સોશિયલ મીડિયા વ્યવસાય માટે બી બહુ જ સારું ઉપયોગી છે એ તો ખરી જ વાત કરી.
હા એજ ને એ એમાંથી સોશિયલ મીડિયા થ્રુ લોકો કેટલા બિઝનેસ કરે છે પછી પોતાના બિઝનેસ ને પ્રમોટ કરે છે અને ઓનલાઈન કમાવે કેટલા છે લોકો
હા હા એ વાત સાચી અને હા સોશિયલ મીડિયા એ મત એટલી જ કે એના બે પહેલું છે દરેક સિક્કા ના એવું કેવા કહેવાત છે ને કે બે પહેલું હોય સાચા અને ખોટા અને આપણે કેવી રીતે એને લેવા એ આપણા ઉપ પર ડિપેન્ડ કરે છે કે આપણે એને કેવી રીતે આપડા જીવનમાં ઉતારીએ છીએ સારી વસ્તુ સારી બાબતોને તો આપણને લેવું જોઈએ અને એની જે ખોટી થિંગ છે એ આપણને જવ જતી કરવા કરી દે
હા એજ છે એના પોઝિટિવ પોઈન્ટ આપણને લેવા જોઈએ અને પોઝિટિવ જ કોશિશ કરવી જોઈએ કે આના સાઈડ ખરાબ જ ખરાબ જે અફેક્ટ કરશે એ આપણને ઇગ્નોર કરવા જોઈએ અને જે આપણને લાાઈફ માટે જે ઉપયોગી છે એનો જ યુઝ કરવ જોઈએ અને આ સોશિલ મીડિયા થી આપણને બહુ બધી ઇન્ફોર્મેશન મળે છે જે જેમ કે કેટલી બધી ન્યૂઝ પણ મળે છે નં જલ્દીથી ન્યૂઝ મળી જાય છે આપણને કોઈ પણ ન્યૂઝ વેલી મળી જતી હોય છે
હા સાચી વાત ન્યુઝ વહેલી મળી જાય એ એ એ બી એક સાચી વાત અને ન્યૂઝ વ વધારે પડતી એને બડાાઈ ચઢાઈને કે એ બી સાચી વાત એટલે બને બેવું થિક છે આના
ન્યૂઝ વધા વધારે ચઢીને બોલે એમાંથી એમ કે ભાઈ લોકો ડાબા છૂક થઈ જાય એનાથી
હા હવે જો ને આપણે સિલેન્ડર સિલેન્ડર વાળી વાત હમણાં યુદ્ધ થાયે છે, સિલિન્ડર પતી ગયા છે. સિલિન્ડરોનું લોકડાઉન થાય છે, કેટલી વાતો નીક છે હમણાં અને કેટલા હ કેટલા બધા સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા ઉપર એક બધા એ લોકો એવા જોક્સ બનાવીને મૂકે છે કે પેલા માણસોનું જ લોકડાઉન થયું હવે સિલેડર
સિલિન્ડર નું લોકડાઉન. એજ ને લોકો તો કઈક ના કઈ કઈક બી કાળે ન્યૂઝ ને કઈક પણ બોલે છે. બ ટાઈમપસ કરે લોકો કઈ તો. અને ફેક ન્યુઝ પણ બહુ બધી ફેલાય છે.
હા. એજ તો ફેક ન્યૂઝ હા પણ ટાઈમપાસ બી થાય છે, એના માટે હસી મજાક બધું આપણે પણ બધું લિમિટમાં જ સારું લાગે. એક લિમિટ થી વધારે જાય ને તો બધું આપણા માટે હાનિકારક જ છે એમ.
હ. હા. એ તો છે જ કે, લિમિટ થી વધારે કોઈ પણ વસ્તુ આપણને માટે નુકસાન જ છે, એ લિમિટમાં હોય તો જ મજા આવે એ મસ્તી મજાક પણ લિમિટમાં જ સારા લાગે એટલા બધા વધારે પડતા પણ મજા ના આવે.
હા. સાચી વાત.
હા એ જ ને. એટલે આમ છે કે ભાઈ બહુ બધી ઇન્ફોર્મેશન આપણને સોશિયલ મીડિયા પર મૂકવી ના જોઈએ, હું તો વધારે કરીને પ્રાઇવેટ જ રાખું છું. સોશિયલ મીડિયા પર વધારે કરતી ઇન્ફોર્મેશન મૂકું જ નહી, કે વધારે પડતા ફોટો રાખવાના ફોટો પણ આટલા બી નહી, કે હરેક ઇન્ફોર્મેશન હરેક ફોટો મૂકી દેવા ના કે ક્યારે ક્યાંય પણ જાય લોકો કંઈક પણ ખાય કે કંઈક પણ પીએ એ પણ ફોટો મૂકી દે છે.
હા. સાચી વાત. એ વાત સાચી કરી થોડી વાત થોડી બાબતોને એવી બી રાખવી જોઈએ, ગુપ્ત બી રાખવી જોઈએ, આટલું બધું શો ઓફ બી નહી કરવું જોઈએ, એ બધું ટાઈમ પર હોય ને તો સારું લાગે એમ.
હા. એજ ને. કઈ નઈ આપણે તો ભાઈ આપણા રીતે બરાબર જ કરી રહ્યા છે તમે ને હું તો અ બરાબર લાઈન પર જ છીએ.
હા. સાચી વાત.
હા. ચાલો પછી કઈ નઈ પાછા મળીએ આપડે.
હા. હા. જરૂર.
હા.
ઓકે.